હેલો.
હેલો.
હેલો, અવાજ આવે છે?
હા, આવે છે અવાજ.
હેલો કેમ છો?
બસ મજામાં. હા, કેમ છો?
બસ સરસ. હમ. હા, બસ જમીન લીધું, અત્યારે જમીને જ થોડી વાર બેઠા હતા, બહાર સારો પવન છે, આજે ઠંડો. હ, તો સારું લાગે છે. બસ નોર્મલ જમવાનું. ખિચડી, શાક, કઢી, રોટલી. તમે.
કઈ નહી જમ્યા, હું મગ ભાત. આજે બુધવાર ને એટલે. મગ બનાયા હતા તો, મગ નું શાક, રોટલી, દાળ ભાત. બધું હતું, તો એ ખાધું પછી બેઠી. પછી, હું ફોન કરું તમને.
તમે પણ. વાર પ્રમાણે હોય જમવાનું, બુધવારે મગ, શનિવારે ઘર ની દાળ. મંગળવારે અડદ ની દાળ, ગુરુવારે ચણા ની દાળ, એવી રીતે બને. એ પ્રમાણે.
હા, અમુક વાર આવી રીતે. બનાવી, એ કઈ હોય નહી તો, પછી આજે તો બનાવી નાખી, નહીં તો પછી અલગ-અલગ શાકભાજીઓ બનાવીએ એવું છે.
બરાબર.
હમ.
અત્યારે અમે મુવી જોવાનું, વિચારતા હતા. થીએટર માં. કોઈ પણ નવું આવ્યું, એ કારણ કે ભલે ઘરે ગમે, તેટલી મોટી સ્ક્રીન હોય. પણ ટોકીઝમાં જોવાની મજા આવે. અમે વર્ષો બધા ફેમિલી સાથે ટોકીઝમાં જોવા જઈએ તો સિનેમા ઘરોમાં પેલા થીજ, વર્ષોથી અમે જોતા હતા. એટલે મોટા પડદા પર જોવાની મજા આવે. ભલે ગમે તેટલું પણ હોય.
હા, સાચી વાત.
હા. ટીવી ગમે તેટલું ઘરે મોટું હોય કે, પછી હોમથીએટર હોય ઘરે. પણ જે ત્યાં જોવાની મજા આવે છે. એકદમ, કારણ કે ઘરે તો ગમે તેટલું તું જોવા બેસે, પણ ઘરનું કામ નહીં પેલે એ હોય. બી બીધું તો રિલેક્સ થઈને જોવાય.
સાચી વાત.
તમને તો તોફિસમાં જવાનું ગમે કે ના ગમે?
હા, ગમે ને. એટલે અમુક વાર જોઈએ, કઈક સારું મૂવી આવે તો જોઈએ. અત્યારે તો કોઈ સારા એવા મૂવી આવતા નથી. એધા ફ્લોપ જ જાય છે.
હા, પેલાના સારા હતા. અત્યારે તો બધા એવા જ આવે છે. સમજવાનું કોઈ જેવા અત્યારે એવા ટીચર આવે.
મો ટિકિટ પણ એટલી બધી મોંઘી હોય છે, થિયેટરની. અંદર. આપડ જ નાસ્તો કરીએ, પણ કેટલો પોપકોર્ન, સમોસા એ બધું. પાંચસો-પાંચસો રૂપિયામાંમ હોય છે, બહુ મોંઘું હોય છે.
હા, હા, પેલા તો અમારે બહુ જ. સસ્તી બાલ્કની ની ટિકિટ લઈએ, અપ્પર ની ટિકિટ એવી રીતના લેતા હતા. તો સિમ છે. બધું પ અત્યારે અંદર નથી લઈ જ દેતા અંદરનું. લેવાનું તો, જયારે ઇન્ટરવલ પડે ને. તો બહાર થી ગઈ આવે, અમાર પપ્પા તો સિંગ છે, સિંગ-ચણા હોય, બિસ્કીિટ હોય. ધાણી હોય, એવું બધું લઈ જયું, સારું લાગતું હતું એ. જમાનામાં પિક્ચરો જોવા જવાનું, અને ભાવ બી એટલે સરસ છે, પિક્ચર જવાનું મને ગમે. અત્યારે તો જોવો તો, મોંઘુ જ છે.
હા.
એક જણ ને જવું હોય ને તો, એ વિચાર કરવો પડે છે.
હા, અત્યારે તો બસો ઉપર ટિકિટ થઈ ગઈ.
હા!, એટલે ફેમિલી કેસ જાય તો એ હજાર રૂપિયા જેવું એ થઇ જાય, એટલે જલ્દી પિકચર જોવા જવાનું ગમે ના.
હા, અને પિક્ચર પણ સારા આવતા નથી એટલા બધા. જોવા. અત્યારે તો મોબાઈલ માં પણ આવી જાય, થોડા દિવસોમાં મોબાઈલમાં આવી જાય, પછી ટીવી માં પણ આવી જાય, મહિના જેવામાં તો
હા, એ પણ છે.
કે, આમ ઘરે જ જોઈ લાય એવું થાય.
અને એમ પણ ફેમિલી સાથે જોવા જેવા પિક્ચર પણ નથી હોતા, પેલા જેવા.
હા.
ત્યારે એક્શન પિક્ચરો હોય તો બી. પેલા જેવું તો નથી જો હોતું. આમ રિયાલિટી જેવુ લાગે, એવું હોતું નથી. અમુક પિક્ચરો સારા જાય છે, તો ગમે જોવાના.
હા.
હમ, બાકી બીજું કોઈ સ્ટોરીજ નથી હોતી એમ.
હા, સાચી વાત. પલા અમુક અમુક વાર વર્ષમાં એક બે વખત જઈએ. કે સારું મૂવી આવ્યું. ત્યારે અર તો કોઈ આમ બધા કસીન બધા ભેગા થયા હોય. ત્યારે જઈએ.
હા... હ
પછી એ પછી અમુક વાર અમક સારું હોય. જોવાય બાકી તો કંટાળો આવી જાય. ન હવે તો કેટલા મોટા મોટા મવીસમ ત્રણ ત્રણ ચાર ચાર ત્રણ કલાક ના મુવીઝ હવ તો થઈ ગયા. એટલે બેસું બેસુ ને કંટાળો આય જાય
હા... હા હવે તો હમણાં પેલું લાસ્ટ ટાઈમ પેલું ધુરઅંદર આવ્યું હતું, તો એવું જ હતું. ચાર કલાક કોઈને બેસવાનું જ ગમે. એની પાસે એટલ તો પણ એમ રિએક્શન સારુ હતું, જોવા એટલે ઘણાખરા એ જોયું પણ છે. તમને શોખ ખરો ને ટીવી પિક્ચર જોવાનો?
હા ખરો ને મને ગમે પિક્ચર જોવાનુ તો
હા....
તમને ગમે?
હા મને તો ગમે મને તો પહેલેથી જ ગમે છે. જઉ પણ હમણાંનું નથી નીકળાતું જલ્દી. એટલે એવું કઈ નથી, ખાસ એવું નથી. હોતુ
હા એ પણ છે.
હ તમે સીરિયલ જોવો? ટીવી સિરિયલ.
ના સિરિયલ ઓછો હ બહ ઓછું. સીરિયલો ઓછી સીરિયલો જોવ એક બે સીરિયલ મારી ફેવરેટ હતી. એ પહેલા જોતી હતી. પણ હવે તો એ પણ છોડી દીધી. ઘરેથી મોબાઈલમાં બઉ બઉ તો જીઠાલાલ જોઈએ. એ કોઈક એવા કોમેડી ગમે.
હા મને પણ હું એક જ છ. જોઉ તારક મેહતા, કા ઉલ્ટા ચશ્મા તો એ એલે જ જમતી વખતે જમતી તો એક જોવું જ તારક મેતા
હા...
એ એક એકદમ કોમેડી વાળું છે ને તો આમ ગમે આમ મજા આવી જાય જોવાની પેલા હ પેહલે થી હું તો જોઉં છું. જેઠાલાલ મને એટલે મારું ફેવરીટ શો છે.
મને પણ કો કોમેડી વસ્તુ વધારે જોવાની સારી લાગે.
હા એટલે જ ને
અત્યાર તમાર તા વરસાદ ખરો?
અમારે અ વરસાદ તો અત્યારે હમણાં બે ત્રણ દિવસ પહેલા પડ્યો તો બે બે વખત પછી તો તાપ જ છે અહિયાં તો.
એટલી બધી ગરમી છે, વરસાદ જ પડતો નથી પેલા બે ત્રણ દિવસ પડ્યો હતો અને ધોધમાર જેવો. અચ્છા મેં લાગ્યું કે હવે પડશે. પણ હવે તો એકદમ બહુ જ ગરમી છે.
અહિયાં પણ એવું જ છે, પણ ખાસ વરસાદ બહું આ વખતે વરસાદ બહુ ઓ એ અમુક જગ્યા એ વધારે છે, ને અમુક એ કે વરસાદ જ નથી અત્યારે તો બસ એ ચોમાસું સરસ આવી ગયું
હા અને પડે ને વરસાદ તો બી થોડા છાંટા પડીને બંધ થઇ જાય એવું થાય છે.
હા એ જ કે આપણને એવું થઇ જાય કે અત્યાર તો બહુ જ વરસાદ આવશે એવું થાય.
હમ્મ
પણ કાઈ આવતો નથી એટલો બધો.
હમ્મ. તમને ગમે એમ વરસાદમાં જવું એટલે એમ
હા નાહવાનું ગમે ને ગરમી લાગે તો નાહવાનું ગમે. બહાર જઈએ તો એ બહાર થી આઈએ તો પલડીને આયા હોય કોઈ વાર છતરી કે એવું રેઇનકોટ કે
ગમે પલડવા એવુ કઈ ખાસ. પણ સારું લાગે થોડુંક ઠંડક લાગે એટલે તો
હા એ તો છે. મજા આવે મને પણ ગમે વરસાદમાં નાવુ.
આમ લાંબી મુસાફરી પર જઈએ તો બી સારું લાગે આમ.
હા એ અમુક વાર બીમાર પડી જવાય એનાથી પણ.
હા આ ઋતુ એવી છે કે બીમાર પડી જવાય વરસાદી.
એટલે જ ને પણ આમ ગમે વરસાદમાં નાવાનું તો.
હા એવુ જ છે. સારું હમ્મ.
ના ના
બસ સારું તારે.
તમારી તબિયત સા સારી છે?
હા સારી છે ને.
હા સારી છે ને મળીશું આપડે.
હા ફરી મળીશ હા ચલો.